હલો.
હલો.
હા કેમ છો?
હું બજારમાં છું તમે કેમ છો?
હું પણ મજામાં છું, અ આજે હું ટ્રેડિશનલ ક્લોથસ અને મોર્ડર્ન ક્લોથ્સ પર વિચારી રહ્યો હતો તમને શું લાગે છે કઈ વધુ સારી સ્ટાઈલ છે?
મારા માટે તો બંનેની પોતાની ખાસિયત છે. ટ્રેડિશનલ ક્લોથસ અને આપણી સંસ્કૃતિ અને પરંપરા બતાવે છે. જયારે મને ફેશન માટે ફેમસ છે.
હા હું પણ એવો જ વિચારું છું. જેમકે નવરાત્રીમાં ચનિયા ચોલી કે કેળિયુ પહેરીએ તો અલગ જ ફીલિંગ આવે છે.
બિલકુલ અને દિવાળી કે લગ્નમાં સાડી કુર્તા કે શેરવાની પહેરીએ. તો પર્સનાલિટી પણ ખુબ સરસ લાગે છે.
હા પણ રોજ કોલેજ કે ઓફિસ જવાનું હોય તો જીન્સ અને ટી શર્ટ ઘણા કમ્ફર્ટેબલ હોય છે.
હા તે તો છે જ મોડર્ન ક્લોથસ ટ્રાવેલ અને ડેલી રૂટીનમાં ઘણા ઈઝી હોય છે.
હ હા ટ્રેડિશનલ ડ્રેસ પહેરવામાં થોડું ટાઈમ વધુ લાગે ને
હા ખાસ કરીને સારી ડ્રેપ કરવામાં થોડો સમય લાગે પણ એક વાર રેડી થઈ જાય પછી લુક ખુબ એલિગન્ટ લાગે છે.
હા મને લાગે છે કે ટ્રેડિશનલ ડ્રેસમાં રિસ્પેક્ટ અને કલ્ચર બંને દેખાય છે.
હા તે તો સાચું છે ઘણા ફોરેનર્સ પણ ઇન્ડિયન. ટ્રેડિશનલ ક્લોથસ પહેરવાનું પસંદ કરે છે.
હા મોર્ડન ફેશન રોજ બદલાતી રહે છે. દર વર્ષે નવા ટ્રેન્ડસ આવે છે.
હા. પણ ટ્રેડિશનલ ફેશન તો વર્ષોથી ચાલી આવી રહી છે. હજુ પણ એટલી જ પોપ્યુલર છે.
હા એ તો છે જ કેટલાક લોકો કહે છે કે મોર્ડર્ન ક્લોથસ થી કોન્ફિડન્સ વધે છે.
કોન્ફિડન્સ કપડાથી નથી આવતો હો જે કપડા આમાં આપે આપણે કમ્ફર્ટેબલ હોય ને એમાં કોન્ફિડન્સ આપણે ક્રિએટ કરીએ.
હમ આ વાત મને ખુબ ગમ્યો
હા અને ઓકેશન પણ ઇનપોટેડ હોય. મંદિર જવું હોય તો ટ્રેડિશનલ સાડી અ ચોઈસ હોય જેવું જીમ જવું હોય તો સ્પોર્ટ્સ વેર ચાલે.
હા હા એટલે સિચવેએશન પ્રમાણે ડેસ સિલેકટકરવો જોઈએ ફેશન કરતા ફંક્શનાલિટી પણજરૂરી છે તમને સાડી વધુ ગમે કે વેસ્ટર્ન ડ્રેસ
અ બંને જ ગમે છે ફેસ્ટિવલમાં સાડી અને નોર્મલ આઉટિંગમાં જીન્સ ટોપ
હા મારા મતે પણ કુર્તા ફેસ્ટિવલમાં અને શર્ટ જીન્સ બેબી લાઈફમાં બેસ્ટ કોમ્બિનેશન છે.
હલો. હેલો અવાજ આવે છે.